હલો
હેલો
નમસ્કાર મિતેશ કેમ છો તમે બસ ભાઈ મજામાં તમારી ત્યાં શું છે વરસાદ
વરસાદ ના તો ખબર નથી પણ મેં તો મજામાં મને તો પૂછો તમે કેમ છો
હ તમ તમે કેમ છો
બસ બસ મજામાં હમણાં પૂછો વરસાદ માટે હું તમે કેતા
વરસાદ અહિયાં તો વરસાદ માટે શું અમે તો જરાક બાર ગામ છે તો અહિયાં વરસાદ ન બહુ તાબડતોડ વરસાદ છે જેનાથી વાતાવરણ ખુબ જ જેનાથી વાતાવરણ ખુબ જ ઠંડુ થઈ ગયું છે
હમ
વરસાદ ન લધે અહિયાં ના વાતાવરણ ખુબ જ ઠંડુ થઈ ગયું છે એનાથી અમે ખુબ આનંદ લઈએ છીએ વરસાદ ની છે છાંટાનું ને અહિયાં બહ એટલે બહુ આનંદ છે અહિયાં
ઓકે આપડ ગુજરાતમાં બી એમ હતું આટલે જ અમે રહું તે આપણેે બહુ થાપ હતું ને પછી પછી બે દિવસ પેલા આપડે એ આવો વરસાદ બે દિવસ થી આપતો હતો ને આજે તો પછી ભાઈ તમે પૂછો તાપ એટલો તાપ હતો ને વરસાદ ન એક બૂ એટલે એક બૂ નથી થી આવ્યો
બરોબર બરોબર નઈ નહી સાચી વાત છે કેમ કે મને બી ખબર પડીડી કે અમારા જે ગામ વાળા છે અને અમારી જા જે એટલે મૂળ લોકો ર છે એ લોકોએ કીધું કે તા તો વરસાદનું જો તાપ આવે તો બહુ વધારે આવે છે
હમણાં તો હું સીઝન બી આવી ગયો ભાઈ વર્ષે હમણાં તો સીઝન બી આવી ગયો હો છે આવવાનું તો સ્ટાર્ટ થવાનું છે પણ બહ ડીલે થતું છે ખબર નહીિ કેમ વાતાવરણમાં હું ચેન્જો સાહે એું કેમ કે એમ તો ભાઈ બહ બધા લોકોને નુકસાન ભી થાય ખાતર કરે એ લોકો ું નુકસાન થાય બધું પછી મજા નહી આવે એમ મુંબ માં તો હારવેસ્ટ તમે એટલે ચાલીસ ત્રીસ જીવન ન સ્ટોક હજુ બચેલો છે પછી શું થાય એટલું મો મોટો મોટો શહેરમાં જે પાણીનોોર્ટેજ હોય તો પછી
હમ બરોબર બરોબર તમે તમારી વાત એકદમ સાચી છે તમે હમણાં જો જોશો કે તમારે જે આપણેે જે પ્રિય તહેવાર વિશે આપણે વાત કરીશું આપડો જે પ્રિય તહેવાર જે છે હમણાં જે છે ગણેશ ચતુર્થી જે હિન્દુ ધર્મમાં ખૂબ જ માન્યતા રીતે એટલે મનાવવામાં આવે છે છે જે કે ખૂબ એટલે હિન્દુ ધર્મમાં એવું છે કે ગણેશ ચતુર્થી કોઈ બી શુભ કાર્ય કરવું હોય તો આપણે ગણપતિ પપ્પાનુંું નામ લ તો હમણાં જે વરસાદનું જે સિઝન હોય તેમાં આપણેે બપ્પાને જોવાનું ખુબ જ આનંદ આવે છે આ બે બે વર્ષ પછી બે મહિના માં પછી આપડા આપણા ને પપ્પા જોવા મળશે તો તમારી શું રાય છે તમે કેવું સેલિબ્રેટ કરશો તમે શું જોશો કે પપ્પા આવશે તો તમારી ત્યાં કેવું ઉત્સાહ રહેશે
હેલો ત મેમ કહ ત પૂછ્યું કે તમારવું
જો મારો પ્રિય તહેવાર તો ગણેશ ચતુર્થી છે છે એમ તો કેમકે જે હમણાં એમાં જો અમારી ત્યાં ઉત્સાહ હોય છે જે આનંદ હોય છે જે રોનક હોય છે જેપ પ્પા આવે અને ગણપતિ પપ્પા આવે તો અમારે ત્યાં ખુબ જ એટલે રોનક થઈ જઈ છે
ઓકે હમણાં તમારું તમને ખબર ખબર પડી કઈકને છે એટલે તમારે મુંબઈ થી તમારું રહેવાનું
અમે મુંબઈ નથી રહીએ છીએ અમે ગુજરાતમાં જ રહીએ છીએ પણ અમ અહી ગુજરાત માં બી એટલે ખૂબ જ ધૂમધામથી બનાવે છે ગણેશ ચતુર્થી ચાલો જરાક ટિપ્પણી વિશે વાત કરીશું ગણેશ ચતુર્થી ના ઉપર તમે કહો કે ગણેશ ચતુર્થીમાં તમારી ત્યાં શું શું કરીએ છીએ
આટલે તો તમે જોઓ છો એ મુંબઈ તમને ખબર હશે મુંબઈમાં કેવી રીતે ચાલે
હમ બરોબર કેમ કે અમારે ત્યાં એવું હોય છે કે અમે જો ક્યારેક બી આવું કરીએ કે જે આપણે ગણેશ ચતુર્થીમાં અમારે ત્યાં બધા જુદા જુદા લોકો અ ભેગા થાય છે પછી ભેગા થઈને આમ અમે લોકો ખૂબ જ વિચારીએ છ છેીએ કે ક્યારે ક્યાંક જવાના અને ક્યાંક એટલે શું કઈ કેટલી મૂર્તિ લાવવાની બધા સાથે આપડણે વાત કરીએ છેીએ
ગ્રુપ છે નાલું નાલુ ગ્રુપ એટલે આપડે દસ પંદર જણા છે એમ બધા છોકરા લોકો જ છે અંકલ અંકલ કઈ નત કેમ કે આજના ટાઈમ પર છોકરા લોકો ન જ અંદર બહ એમ જૂ હોય કરવાનું આ બું ફેસ્ટલ કેમ કે ફેસ્ટિવલ કરતા રવા જોઈએ મારા હિસાબથી
નહી નહી ખુબ જ છે હવે જે આપણે ભારતમાં જે જો કોઈ વ્યક્તિ થી જન્મેલો હોય એને ખબર જ હોઈએ કે બાર મહિનામાં એક તો ભારત એટલે પ્રસિદ્ધ છે કેમ કે આપણને ત્યાં તહેવારો કે ખૂબ આનંદને ખૂબ ભાઈચારા જોવા મળે છે અહીિયાં કેમકે આ ગુજરાત શહેરમાં તમે વાત કરશો તો ગુજરાત શહેરમાં બી બહારના વિવિધ પ્રકારોના તહેવારો પણ મનાવવામાં આવે છે કેમકે તહેવારોથી જ આપણો દેશ જે છે દુનિયા એ રોનક છે અને દેશ વિદેશોમાં આપણે ચર્ચા થાય છે કે ભારત એક એવો દેશ છે જ્યાં તહેવારો માટે ખૂબ પ્રસિદ્ધ છે જેમાંથી એક તહેવારની મેં વાત કરીશું સાંભળી લો જેમાંથી મેં એક તહેવારની વાત કરીશું જે ગણેશ ચતુર્થી છે જે મારો ખૂબ જ પ્રિય તહેવાર છે જે આજની હમણાં ની જે ચોમાસામાં ચોમાસાની બે બે મહહ પછી આપણેે જે ગણેશ ચતુર્થી છે એ જોવા મળશે ત્યાં તેમાં તેમાં આપણેે કશું કે જે ગણેશ ચતુર્થીમાં વિવિધ એટલે જુદા જુદા પ્રકારોના અમે લોકો ભેગા થાય છે પછી ત્યાં આપડે જે કોઈ એ ચંદા લેવામાં આવે છે જુદા જુદા લોકો થી દસ રૂપિયા કે અગિયાર રૂપિયા કે સૌ રૂપિયા જે એમ લોકો ની ઈચ્છા હોય એ પપ્પાના ખાતામાં લખીને એમને એના એના પૈસાથી અમે પપ્પા લઈએ છીએ પપ્પા લ પછી અમે એ એમની ખૂબ સેવા કરે છે અગિયાર દિવસ પછી આપણે સેવા કરીશ કરીએ છીએ
તમારી તમારી વાત મે સમજી ગયયો તમે મારું વાત બી સમજી લો કેમ કે મારે ભી કેવા દ તમે કેમ કે જો તમે જે બધું વસ્તુ કીધું ને કે આ ચંદા લે એને બધું ુલે તમે એ વાત કે અગિયાર રૂપિયા એ બધું બધા લોકો પ્રેમ થી જ આપ એ તો છે તમારી વાત અમારું અમારી બી એક ગ્રુપ છે નાલી ગ્રુપ આપડા સોસાયટી માં અમે બી બધા છોકરાકમાં તમારું કે ક નેમ કીધું ને તમમે સોસાયટી વાળા બધા ગ્રપળા છે અમે બી બધાને આપડે ક્યાં હતા પહેલા હમણાં આ વર્ષે ભી કરવાના કરવાના આ વર્ષે બી
આ વર્ષે બી કરીએ કેમ કે પપ્પા જો એક વાર આવશે તો પાંચ વર્ષ સુધી એ બેસવાનું નિર્ણય લે છે પછી એક વર્ષ આપણે જુદા પડીને પાછો પાંચ વર્ષ આપડણે બેસવાનો પ્રયત્ન કરીએીએ
હ તો કરવાનું જ રહેે કેમ કે ભાઈ આ એમ કઈ ફેસ્ટિવલ જેવું નથી એ તો એકદમ આપડે પ્રેમ જેવું છે વસ્તુ
હા ઘણા બધા લોકો એ ભારત દેશમાં ખુબ જ પ્રેમ છે આપડા ગણપતિ પપ્પા ના એટલે ચરણોમાં કે ખૂબ એમના આશીર્વાદમાં એટલો પ્રેમ છે કે લોકો દૂર દૂર થી અહીને અહિયાં જે મુંબઈના લાલબાગના રાજા
હ તમે ગયેલા હતા લાલબાગે.
જો અમારે ત્યાં એવું હો કે અમારે ત્યાં બી પપ્પા બે છેપ્પા ા હર જગા એટલે દુનિયાના કોણા કોણામાં ભી બેસીએ તો બધાને જો હોય એટલે અમારે ત્યાં એવું હોય છે. કે જે અમે જે અગયાર દિવસ ના પપ્પા રાખીએ છે એમાં અમે બે દિવસ છૂટા પાડીને એટલે બે દિવસમાં ગેપ લઈને અમે લાલબાગના લાલબાગ રાજાના દર્શન કરીએ જઈ જવાય છે ત્યાં શું છે ત્યાં અમે એટલે બે બે વર્ષમાં ત્રણ ત્રણ વર્ષમાં એક વાર જઈએ છીએ કેમ કે એવું આવે છે કે લાલબાગ રાજા ન એટલે પ્રસન એટલે એમ કેવા છે કે મુંબઈમાં એકલો તો રાજો છે જે ખૂબ જ પ્રસન્ન અને પ્રસિદ્ધ છે.
છે ભાઈ કેમ નહી મળે ભાઈ અમે ગેલા અત્યારે ભાઈ તમે કો નને એમાં આપણેે સ્પર્શ દર્શન જે હોય એના માટે આપણે અગયાર કલાક લા એમ કે તને સમજી લો તો કેટલો એ ત્યાં કેટલો ક્રેઝ છે એ બાપ્પા ને જોવા માટે કેટલોક હા એ લોકોને એ એવી ખર્ચા બી કરે ને એ લોકો એવી રીતે બનાવે કે રાતના ચાર વાગે બી તમે તો તમે લાઈન માં જ લાગો એમ ન તમે તમે એમ તમે તમને એમ નહી કોઈ ક્ય બી જાાવ ને તમને ચાર રાત્રે એટલે ભીડ નથી. પણ તે ત્યાં તમે જાઓ એટલે તમને ખબર જ નહી પડે કે ભાઈ આ રાત થોડું છે અને ચાર વાગે છે.
એક દિવસ થઈ ગયો છે કઈ કઈ ખબર
અમે ગેલા હતા આપડે આગલા વરષ ગેલા હતા. અમે રાત્રે બે વાગે લાઈનમાં ના ગયા હતા તમે કયો ના અમે હવા થઈ ગય અમને ખબર ભી નથી પડી. ખબર જ નથી પડી કેમ કે ત્યાં એટલું એનર્જેટિક લાગે ને તમને
હમ એટલે ત્યાંનું એટલે આપણે તમે કહેશો કે ત્યાંનું એક ઉત્સાહ અલગ હોય છે કેમ કે મે મેં તમને પોતાનું કવું છું કે લાલબાગ રાજા ન ખૂબ જ એટલે મહત્ત્વપૂર્ણ છે અહીંયા જે મુંબઈ જેવી મોટી શહેરોમાં ત્યાં મો મોટા મોટા લોકો જે અંબાની જેવા લોકો સુધી નાના ઘરના ગરીબ લોકો લોકો સુધી પણ ત્યાં દર્શન માટે આવે છે એટલે એ એટલો પ્રસિદ્ધ છે કે ભારતના કોણા કોણામાંથી લોકો
આવે સેલિબ્રિટી મોટા મોટા સેલિબ્રિટી ભી આવે ને આપડે મુંબઈમાં તો છે આપડા અમદાવાદને આપ ઘર છે નેી બહ ક છે તમે પૂછો ને આ ટાઈમે અમે બી સોચ્યા છે કે કઈ અલગ કરશુ કેમ કે લોકો ને હું લોકોને ક પપ્પા ને તો જોવાનું છે પપ્પાના હાથે તમે કેવી રીતે પપ્પા ને રાખો?
હમ એમની સેવા કરો એ એ ખૂબ જ ખૂબ જ જરૂરી છે ગણેશ ચતુર્થીમાં આપણે અમારી ત્યાં અમારી જે બી મંડળી છે એ એક જ ધ્યાન રાખે છે કે આપણે પપ્પાની સેવા કેવી કરવું જોઈએ પપા ને કેવું રાખવું જોઈએ પપ ને ખાનપાન આપું જોઈએ એટલે જે અગયાર દિવસ હોય એ અમારી માટે અગયાર દિવસ નથી તે અમારી માટે બહુ મોટું ઇમોશન છે કે એ એમને રાખવાનું એમને અમારી ત્યાં રાખ ઓખવાનું મન થાય છે પણ આપણે એમનું અગયાર દિવસનું જ ખાલી આવવાનું હોય
હા અગિયાર દિવસ અમને એમ અગિયાર દિવસ આપડ પૂછો નહીં તમે કોઈ પણ એટલે આપણેે તો આપણે મંડળ મંડળ જે બધા મંડળમાં હોય રાત્રે ઘરે જ બી કોઈને જાય ને પછી અગિયાર દિવસ તમને ખબર ભી નહી પડે કેવી રીતે ત્યાં નીકળી જાય પછી તમને એમ લાગે કે ભાઈ
બહુ ઓછું લાગે છે પપ્પા તો આપણે એક એક મહિના સુધી રહી તો બી કમ
હ બહ એમ લાગે કે પછી પછી યાર હજુ થોડોક દિવસ હોય તો કેટલો સારું હોય ને પછી ને છો તમને ખબર જ હશે આ અગયાર અગયાર દિવસ જે છે એ મોટી મંડળી હોય એ લોકો કે અગિયાર દિવસ કરે ને પછી પે લોકો સાત દિવસ ન દિવસ એ લોકો એવું જ કરે આપે જે મંડળી છે થોડુંક એમ આપડે પોતેય કરીએ તો આપડે થોડ ના કરી છ સાત દિવસ ના કેમકે એટલું બજેટ બી ના કરવાનું તો પ્રેમ થી કરવાનું પછી અગિયાર દિવસ તમે પપ્પા ને હારવી તે નહી કરી શકો તો પછી મારા હિસાબથી તો નહીં કરવાનું
બ બરોબર બરોર એને પપ્પા જ આવે ને એ જયારે બી મંડળ માં આવે અને જયારે એ સ્થાન ગ્રહણ કરે છે અગિયાર દિવસ સુધી કે પાંચ દિવસ સુધી કે સાત દિવસ
બપ્પા તમારે ત્યાં એક દિવસ બી હોય એનો એનો મતલબ એવું નથી કે કે તમારરો એક જ દિવસ તમે કેવી રીતે સેવા કરો તમે કેવી રીતે પછી પપ્પાને પપ્પાનું વિસર્જન કેવી રીતે કરો પપ્પાને આગમન કેવી રીતે કરું એ બધું મહત્વ
ખુબ એટલે અ અહિયાંયા ગુજરાતમાં તમે જોશો તો અહિયાયા ખુબ ધૂમધામથી પપ્પાને લાવીને ને પપ્પા ને બરોબર મૂકી એમને એને અગયાર દિવસે એમના ઘરે મૂકી આવીએ એવું એટલે આનંદ હોય છે કે પણ જ્યારે પણ પપ્પાના અગાર દિવસ થઇ જાય કે કઈ એ એ ઘરે જવાનો સમય આવી જાય તો એ આપણને ખુબ જ દુઃખ થાય છે પણ દુઃખ થી હાથ જોડીને કે બાપ્પા ને આવું પ્ર કરીએ કે અમારી સાથે સદાય રહે પણ એવું છે કે ગણેશ ચતુર્થી એટલે અમારી ત્યાં ઉત્સાહ ન આનંદને પ્રસંગ આવે છે
એ તો છે કેમ કે બધા લોકો ત્યાં એમ ફેસ્ટિવલ ફેસ્ટિવલ રીતે નહી જોય એ પ્રેમ પ્રેમથી જે બી વસ્તુ કરવાનું પ્રેમથી કરે ઇમોશન એટલું બધું છે ને કે લોકો વરસ વરસ વેટ નહી કરી શકે એ બધું ફેસ્ટિવલ આવેવા એમ કે કે ભાઈ જલ્દી આવે જેટલો
લોકોમાં ઉત્સાહ એટલું હોય લોકોમાં આનંદ એટલું હોય પપ્પા ને જોવાનું ખાલી એક નજર જોવાની બપ્પાને એક નજર જોવા માટે લોકો ખુબ જુદા જુદા લોકો
એમ તો બપ્પા બાપ્પા તો આપણા હાથે જ મંદિરમાં પણ હું આપણા આપણા સાંબે આપણા મંડળમાં રહે તો પછી એ તો હજુ ગમે
એકદમ સાચી વાત કીધી મિતેશભાઈ તમારાથી અહિયાં આ ગણેશ ચતુર્થીના વિશે વાત કરવાનો ખૂબ જ આનંદ આવ્યો તમને હું કહેશું કે બપ્પા ની ખૂબ જ સેવા કરો અને ખુબ જ આગળ વધો પપ્પા એટલે આ ખુબ જ પ્રિય તહેવારો